હલો
હ બોલો મેડમ શું કરસ
અને
હમ.
હલો
હ હ બોલો એમ કો શું કરોશ અત્યારે
અત્યારે અમારે વેકેશનમાં આવે
હોય લઈ આવે ને
બંધ હતું હવે ચાલો કેવું છે.
હમ.
બંધ હતું હમણાં ચાલુ કર્યું છે.
હ અમાં કેટલું કામ આવે આવાસમાં તો કેટલું આપે કામ
અમારે અહીં આવાસ વાળા જ ગતી આવતા હોય ને
હા એટલે કેટલું આપે બુટી પેકંગ કરવાનું બુટી પેંગ લઈ આવી અને પપા કેવા દઈ હ આ પાછ એવું દીધું લઈ.
એનું થાય એમ. હજાર બુટિયા કઈક એકસો ને ચાલીસ રૂપિયા આ ખાતે. હું બેઠી ને એમાં દોઢ છો બુટી થઈ પે તો હજાર બુટી કઈ પેકિંગ થાય.
ઓવો તું તારે સ્પીડ નું હોયને પછ ફાવતું ન હોય એટલે
એટલે પણ એમાં કેવું હતું જો બુટી પેલા પેજ નાખવાના હોયું નાખવાની પછી કાગળમ ભે કરવાનું. આમ આખું બધું કરવાનું છે મમુ પે ને પપ્પા એને દ અમે ક
ડને
અમે બે કર્યું તો આમ આખા બે બેઠા ને તોય એમે તો જોડશો જ. એને પપા ક કે દઈ જાયવ કામ નથી. કરુંને તો તમેવું હારું કે
તારે તો હંસો હેર તોકસ લઈ લેવાય ને બોલો કર લેવાય ને
હંચો ને હંચન કામ તો પણ હંચુ તો હે તો ખોડી. પણ ઓ એને પપ્પા આવે પછી થાય ને ચણ્યાનું ઉપ હું પૂછીને તન રપ આપે ચણ્યા ને જે ફાવી ગયા. આખાદી ના વી પચી જેવું થઈ જાય. ચમ. ભાઈ એને પપા નથી તોમે આવે ને હસવું કે મારે કામ કરવું કે
નહી જડ તો હોય તો જ ન થાય ને મશીન ના થવા દેએ તો
એટલે જ ને અને એને પપ્પા જો બપા વચ્ચા એ કરે હોય એટલે કડકા એને રાખી. ત નકળી થઈ જાવ પછી એને હું આવેને પછી વ પાછ બે હું તંને પપ પાસે આવી જાય. તો પછી રો
બપોર કશી હા તારેા બપોર થી આખો ટાઈમ વધે એમ.
હમ અમા આ નથી ત એ ન હાલે એમ. એ આવ હોય ને તો એના હાસવે ને તો એ દાય માર થઈ જાય.
એમ થોડી જરૂરત હોય એ જઈ આવે ને એને પપ્પા તઈ જ બધા. કામ કરવા દઈએ આપણે ન થાયને વાહે વાહ ફેરા કરે
વા વાને બસ ને હંજાપ ઉભર વ મોટર માથળ તે બસ.
બાથી તોનું કામ કરોું હારું.
નાા એટલે જ ને પછી નવ સાંભળવા પાછી મારે સાંભળવું પડ
હા પેકિંગ ના તોમ થાય ઓછા જ દે છે ન થાય પેકિંગમાં
એ બાઈ પછી ભાવ વધારે અંબાજી એક કેટલું જમ્યું એમ લઈ આવી તી તો એ બેને પછી અંબાજી કે ભાવડોક છો કા એક સાઈઠ કર દીધા મીઠું એટલામાં એ અમને ન પોહે પાંનસો નંગ બસો રૂપિયા આપ ને તો અમને બઉ કરવામાં ચાલો પાંચસો નંગા આપ પાંચસો નંગા આપ આ ખા ના કરી દે આાલો કેમ બેદી આાલ કરીએ તો આલે હો રૂપિયા એક દિ કામ થાય તોય.
હા આમાં હૈરું નાખવાની એટલે આપણેે બોલી કાનહેર આવી.
હા એ કાન ફર નથી આવતી પેલા મેં નથી લીધીી એક વખત લગ્ન કોના છોગા નાક હા હા બસ જો એવી. કાય એવી બધું પેકિંગ કરવાની એમ
એમાં પેચ એ નાખવાનું ને બુટી પેચ
હ હોય અને એવું ટીકા વાળું હોય ને તો ટીકા વાળ હોયને દસ રૂપિયા વધારે તો ઇટીકા વાળો કેટલુંક થાય
તો એમાં ઓલીસ પટી ઉખેડી ને આવે ને એ ઘડી ગમે તો અહીં થી ઉખેડ તો વા હાથ માં ચોટે ને ઓલા હાથમાં
હા પછી તો હું પાન પુરી મે ભરી રાખીએ ને પછી પાણીની ચોપડીમાં સીધી કટીંગ નાખી દીધા તે માંગમાં સીધી ચોટલી
અને મારી જેમ ના પાડે માર કેવું થાય મને એ ના જ પાડે છે પણ એમાં એવું છે કે જો સવારે કઈ ક્રીસ ભયો છે વેલો સાત વાગે હો યો જાય આઠ આઠ વધીને હાળ આઠે પિયુસયા જાય તો મારે કપડાં લગભગ ધોવાઈ ગયા હોય હવારમાં ત્રીસ નંબર ક્યાંયનું કપડાં ધોઈ નાખો એટલે કામ થઈ જાય નહાળ ન દહ વાગેથી નવરી હોય
હ કઈ હાલો અમે તો બપર સુધી તો હજી નવરા ન હોય પણ બ પણ પસી તો હું નવરી જઈ આખો દી
પણ મારે સવારે કોઈ ક નડવા વાળું ના હોય ને આડું કોઈ હોય જ નહી નોકરી સુ હોય કઈ નઈ
હા કોઈ બી
હાહું એકલીજ હોય એટલે પછી બપોરે ત્રીસ આવે એક વાગે એક વાગે આવે એટલે તેને હુવડાવી દઉ
હમ
એ બે ત્રણ વાગ્યા હુદી ત્રણ ચાર વાગ્યા હુદી હૂતો રેય આજે વેલો ઉઠી ગીયો ના ના આજે વેલો ઉઠી
પસી એ એવુ આવું ઠ પછી કંઈ કામ ન થાય પછી પૂરું ત્રણ વાગ્યાથી ચાર હાડા ચાર વાગ્યા હતી એના પાંચ વાગ્યાતી ટીવી હોય જોયું હોય તો જોવા દઉ ત્યાં હું ખેંચી લઉં પછી પુરુ મારે નિરાયકવાળું હોય ની થાય તો દયા આવે પાશી
હ
ના નો પાડે
હમ એમનું ની ગમતું પકડવા લઈ આવતી ને
ના પણ વારું જ એ ઓલી કાન ઘરમાં કેમાં આવે પાછળ આમાં નવે એવી હ મોતી વાડી
હમ
હું એ કાન ઘર જ કરું છું. પણ મોતી એમાં નાખવાના ખીલી વાળવાની.
ખિલી ખીલીમાં મોતી નાખવા ન
હા હા.
અબ આતી ઓલા બેન લઇ આય ચુમર બુટીમા નાખવાની
મારે ઝુમરગુટ્ટટી તો આ ઝુમરગુટ્ટટી તો ઓછી હોય ઝુમર ઓછા આવે હે પણ આખા સેટે સેટ વધુ આવે દુહન સેટ કેવા આવે
હમ
આવે છે એમાંમ ખીલી મોટી નાખવાનું મોટા મોટી હોય
આ તો એ ઓલા બાજુ વાળા મા લઈ આયવા તા ન ખાય પા આપને પકવાનું નથી ખાવતું અમારે પકવાનું પેકિંગ હોય. તો એવું કરીએ બેન.
પકડ માં તેવું થાય આપડે કયા બાછુ કોઈ જેવું કામ હોય જ નહીં પકડ નું પકડવા અહીયા આવી જોયાર અત્યાર સુધી કોની પાસે જોયા
મેં એ નથી પકડનું નથી ફાવતું હજી મને કામ. વાત તા નથી આવડતું થ આવે તો મન બુ.
પર મે પહેલા છે. પકડનું કર્યું એ આવ્યા ને રૂમ લઈને તો હ પકડનું ચાલુ કર્યું ને એટલે અહું પકડનું ફાવી ગયું છે.
હમ.
એટલે. એટલે મા તો ન આવે નીતર તોમારે ટાઈમ ઓ થાય કામ. ઓછું આપડે ક્યાં નહી એ બાજુ આવે કામ પકડ ના.
હા એ બાજુ ક્યાં આવે. મારે મમ્મી કે તમારેર કામ કેટલું આવે ન્યા તયે અમારે તો કામ ન ત વાતચવા
આવી જાય તો થાય પછી.
ના. હંચમાં ઓ આવતી સા પીયસ ઘર કન્ટિન્યુ કરતી ના ઓલે કું. અલ હા કોથશ
હ ઇ આવે જ છે.
સીવવા મહન છે.
હા એમાં બે બાજુ સિલાઈ મારીને રબડ નાખવાનું.
એનું શું આપે.
કઈ ખબર નહ વા મારે કાકી સેનીને બેન લઈ આવે છે એ લગભગ ત્રણ રૂપિયા આપે છે. રોબર્ડ ને બધું હા
રબર્ડ આપું ઈકે એનું
બધું એનો ખાલી દોરો લગભગ આપણો હોય.
તો બધામાંડ છે આમ ચણિયા ન કરું ને એમાંય અડદો ડે છે દો દો તો બધી આપો જો. એટલે મેધું પેલા અમે હંજો લઈ આવ. તં જ મ જ કેતા હતા પિયુષનેન કરીને પૂછ કે ઇ નને એ શ. પણકે વાત-
ઈ નથી દેતા હા એ અમને પણ કઈ ખબર નથી કે ક્યાંથી લેતા હોય પણ અયા માર કાકી બેન છે એન ઘરમાં એક વખત ગયા તા.
હા.
દી તઈ રહેતી સ્વામિનારાયણ ચોકમાં આવેતાય નવલનગરમાં આવતી રહી શેર ઘરના મકાન અને છે તો. તો એ ન્યાંથી લઈ આવે છે એ એને નક જ પડે છે તો એ્યા થી લઈ આવે ત તહીને શરૂઆતમાં કેટલા લગભગ છ વરષ પહેલાંને બે રૂપિયા દેતા
તો એ તો હારું જ કેવાય ને બે બાજુ એક સિલાઈ મા ખાલી રબર નાખવાનું હોય એમાં તો બીજું તો કઈ હોય ની.
નહી બે બાજુ નેફા કરવાના.
ને ફાક.
હા બે બાજુ હોય તો જ થાય ને બે બાજુ નેફો ને બે બાજુ રબડ.
હમમ.
એક ઉપરનું મોટું આવે એટલે કટિંગર હરખુ આખું છે આવે કટિંગ કરેલું છે આવે એ આગળ પાછું ઉપર નીચેનો ભાગ બરોબર. એટલે ખાલી આપણે સિલાઈ નેખો જ વારવાનો એનો બે બાજુ અને બે બાજુ રબડ નાખવાનું.
હમ હા ઉપર નીચે બે બાજુ
હા બે બાજુ જોઈએે ને એક ઉપર માં ત એક ઉપર છે એ ઘંટી નવલામ ચડાવવાનું
હા એ કામ તપેલામ ચાણા આ પાછું મક એવું આપી ને એક કેતા તા એ કે કે ક્યાંક એ પૂછી એ એ છે કે દોઢ રૂપિયા આપે દોઢ રૂપિયા એમ ન પહો
દોઢ રૂપયો ન હોય ને છ વરા પેલા બે રૂપિયા દેતા હતા.
એટલે આ બેન પી બાયઓ ક આપતી હોય ને પૈસા બીજ કામ દે
હા વાયા વાયા આવતું હોય કમિશન ઉપર એટલે ને ઓલી ડાયરેક્ટ લઈ આવે છે.
હમ્મ કઈ નપિયા આવું તો હાર કેવાય હાલ હવે પપ્પા આ છે પછ કઈક આવ જોઈ વિચાર
તો એ એલે સું પૂછી લે અમારી કિરણ ને હું કે છે હું ભાવ આપે. પૂછી લઈએને ફોન કરીને તો કશું તને ક હું ભાવ આપેમ
ન. હ હંજાન મને અમે ગમે કામ કરવા ઈન્મિટેશનને નથી મજા આવતી કામ કરવાની.
મારે એવું જ છે એવું કે આ આમાં આવે જવું છે સવણ શીખવા તો. થોડું ખણું ખાલી સિલાયું આવડી જાય એટલે ઉપાધિ ન હોય.
સિલાય ને આપે ઉઊભી સિલાઈને ત ઈ શીખી લેની ત હનજાન તું કામ કર લે ને ઘણું થઈ જાય હમારા વચમાં હું સીટું લઈ આવ તી નથી મેં ખાલી બે ત્રણ વખતે જ હું લઈ આવી તી. પણ બાાર સ્વરૂપથી અ મેં કામ કરી લીધું તું તયે
હ આથી થઈ જ જાય એમાંય એટલે જ હું કઉ છું પણ આવે જો આહા તમાઠામાં આવે તો રજા આવશે તો આપડા એઈ દી તો પડે ને.
દીપો હ.
જાવન થાય હાય તો માથમની રજા હોય એટલે જવાનું હોય એટલે શીખવામાંથી ત્ય પછી મહિનોથી મહિનો ચાલતો હોય આપણા ફિક્સ ભરેલા દી તો ન ગણાય ને.
હમ્મ હમ્મ
એટલે હું ક ઈ હાયતમ આઠમ વઈ જાય ને પછી એટલે ઓલા ઓલામાં તો પછી કઈ એટલી રજા આપડે ક્યાંય જવાનું હોય નહીં શ્રાવણ મહિના પછી
હમ્મ
એટલે એમ વિચાર કર્યો શ્રાવણ મહિના પછી જવાનું ન હોય ભાદરમાં ક્યાંય એટલે એમાં ક્યાંય આપડી અને ક્રિ્ણન રજા હોય તો તહીયા તો એ તયા તો આપણે અહીંને અહીંયા જ હોય
જા કસ એ
હ હા તો માઠમમાં પાંચ છ દિની રજા પડે તો આપડે તો મહિનામાં પૈસા ભરીએ એટલે આપ આપડા દી વૈયા જઈએને
હા અમે લયા ભલા ને ગમે એટલે આગું થતું હોય તો લઈ આવીએ તો ખોરી પણ પૈસા કંઈક આપતા હોય ને તો આપને મજા આવેમ કામ કરવાની લઈ આવે તને પપ્પા છ વાગે તોમારું પાંચ વાગે તો આવી જાઈ તી પછી પણ છ વાગ્યા પછી તમે ન રાહ જોઈએ ગમે ન અમે તો પોગીયે
હલો તો હમણાં સિધ ગયા
એ તો નથી દિલ્હી ગયા ને ઇ તો નોકરી કંમની માથી મેકલા હોય ને.
હ બસ મે કીધું ત કેક બાર કે એટ કે ગ છે એમ ફોટા તો જોઉં શું. એ ફોટા તો મેં જોયા.
હા ખોટા તો પછી હું પૂછીઉ
પણ કઈ બાજુ ગયા એમને ખબર પડવી જોઈએ ને કે મનોજ કઈ બાજુ ગયા
દિલ્હી ગયા અને ઓલા સોમવાર ના ગયા આજ આઠ દી થઇ જાહે હજી શુક્રવારે એ
હાલે એમ તો હું ભાવ વાલે એવું પૂછી લે અમારા કિરણ ને હું ભાવ હાલે છે અને
હા તું પૂછી લેજે ને એયા આવશે ને પછી હાલ ને કંઈક ચાલુ કરશો હવે એમ તો આહી શે બાઈ તો તો બાઈ બાંધવી લવાય કરવા વાળી તો અહી બે રૂપિયામાં હુ દઉ તો આલેે એ મારે.
દોટાલતો પોણા બે પચી પૈસા વધે તો ઈ થેલી.